નું ઓપરેશન કેટલું સરસ છે. એકદમ દેશી અને ગામઠી લૂક આપ્યો છે.
હા તે સાચું કહ્યું મેં તો સોશિલ મીડિયા પર આના ફોટા જોયા હતા પણ રૂબરૂ તો આ જગ્યા વધારે સુંદર લાગે છે. ખાસ કરીને આ વાસના ઝુમમર અને માટીની દિવાલો. બહુ સરસ.
ચાલ પેલી ઘૂણાવાડીી ટેબલ પર બેસીએ ત્યાંથી બહારનો નજારો પણ સરસ દેખાય છે.
અ મને તો મેન્યુ તો ઘણું મોટું છે. પંજાબી ચાઇનીઝ અને ગુજરાતી થાળી પણ છે તારે શું ખાવું છે.
હમ મને તો લાગે છે કે આપણે પેલા સ્ટાર્ટર્સ મંગાવવો જોઈએ પનીર ટીકા અથવા હરાભરા કબા કબાઓ જેવા કેવા જ રહેશે.
પરફેક્ટ અને સાથે ઠંડુ પીણું પણ મગાવીએ ગરમી બહુ છે આજે.
હા વાહ પનીર એક એકદમ તાજું છે ગીત. તારા કોલેજ ના પ્રોજેક્ટ પ્રોજેક્ટ નું શું થયું પેલું અઉન્ટિંગ ફેસ્ટ વાળું.
અરે હા એ તો બહુ સરસ રહ્યું અમે બધા ખુબ મહેનત કરી હતી તે દિવસે તો થાકીને લોતપોત થઈ ગયા હતા પણ અનુભવ કામ લગાવ્યો.
સરસ સાચું કહું તો અભ્યાસની સાથે આવી એક્ટિવિટી બહુ જરૂરી છે ચાલ હવે મેઈન કોર્સ ઓર્ડર કરીએ કાજુ કરી અને કુલચા મંગાવીએ.
ચોક્કસ અને હા દાળ તડકા અને જીરા રાઈસ વગર તો જમણવાર અધૂરો જ કહેવાય.
તને યાદ છે ગયા વર્ષે આપણે પેલા જુના કાફેમાં ગયા હતા ત્યારે કેવો વરસાદ પડતો હતો.
હા હા એ દિવસ પણ કેવા હતા હવે તો બધા પોતપોતાના કામમાં એટલા વસ્ત થ વ્યસ્ત થઈ ગયા છે કે આવી રીતે મળવાનો મોકો જ નથી મળતો.
હા હવે પેટ એકદમ ભરાઈ ગયું છે પણ મીઠાઈ માટે તો જગ્યા રાખીએ રાખવી જ પડે ગુલાબજામુન વિશે વિથ આઈસક્રીમ.
ચોક્કસ આ રેસ્ટોરન્ટની સર્વિસ પણ સારી છે નહી.
હમ આવતા મહિને આપણે કોઈ ટૂંકી ટ્રીપ પર જઈએ શકીએ પેલા ફ્રી વીકેન્ડમાં.
વિચાર તો સારો છે. કદાચ નજીકના કોઈ હિલ સ્ટેશન કે ફાર્મ હાઉસ પર જઈ શકાય.
ચાલ ત્યારે હવે બિલ મંગાવી લઈએ. ગયા અને ત્રણ કલાક ક્યાં નીકળી ગયા ખબર જ ના પડી.
સાચી વાત છે તારી સાથે વાત કરવામાં સમય નું ભાન નથી રતું આ રેસ્ટોરન્ટ ફરી આવો જેવો છે.
તાર એકાઉન્ટન્ટ. ટીના. અઇનમેન્ટ પૂરા. થઈ ગયા મેં તો પેલા બેલેન્સ શીટ ટેલી કરવામાં બહ વાર લાગે છે.
અરે ના રે હજુ થોડું બાકી. છે કોમર્સ આવ્યા પછી ખબર. પડી કે પ્રેક્ટિકલ નોલેજ કેટલું જરૂરી છે પેલા આપણો ફિલ્ડ વિઝિટનોો રિપોર્ટ પણ હજુ ટ ટાઈપ કરવાનો બાકી છે.
સાચું કીધું મને તો પેલા ટ્રાવેલ એજન્સી સાથે જ્વેલર્સ. ની મુલાકાત લીધી. એમાં બહુ મજા આવી બિઝનેસ કેવી રીતે ચાલે છે એ નજીક. થી જોવાનો મોકો મળ્યો.
હા અને મને તો લાગે છે કે આપણે વ વોલન્ટિયરિંગ ચાલુ રાખવું જોઈએ એનાથી આપણો આત્મવિશ્વાસ વધે છે પેલા ફેસ્ટમાં આપણે જે રીતે ગેમ્સ ઓર્ગેનાઈઝ કરી હતી એમાં મેનેજમેન્ટ. શીખવા મળ્યું ને.
બિલકુલ અચ્છા તારા ઘરે બધા કેમ છે તારા ભાઈઓનો બર્થડે કેવી કેવો રહ્યો ફોટા જોયા મેં બહુ મસ્ત હતા.
હા એ તો બહુ ખુશ હતો મમ્મી પપ્પા સાથે પણ થોડો સમય વિતાવ્યો એટલે સારું લાગ્યું ઘરના સ્પોર્ટ વગર આટલું ભણવાનું સપોર્ટ વગર આટલું ભણવાનું અને એક્ટિવિટીસ કરવાનું શક્ય નથી.
એ તો છે જોને અત્યારે પણ આપણે. ત્રણ કલાકથી અહી બેઠા છીએ ઘરેથી કોઈનો ફોન નથી આવ્યો કારણ કે એમને ખબર છે કે આપણે સાથે છીએ.
સાચી વાત છે ચાલ હવે છેલ્લી કોફી પીને નીકળી અને ઈતર બહુ મોડું થઈ જશે.
હા ચોક્કસ આ વખતે હું બિલ આપીશ આવતી વખતે તારી વારી. તે પેલી ફોટોગ્રાફી ની વાત કરી હતી ને એનું શું થયું મેં જોયું છે કે તને પેલા ગોલ્ડન. સનલાઇટ અને ડ્રામેટિક શેડોઝ વાળા ફોટા પાડવા બહુ ગમે છે.
હા મને સિ. સિનેમેટિક લુકવાળા ફોટા બહુ આ. આકર્ષે છે. હમણાં જ મેં થોડા એક્ટિંગ સોફ્ટવેર પણ શીખવાનું શરૂ કર્યું છે ફોટોગ્રાફી ફક્ત ક્લયર ક્લિક નથી પણ એક. છે આટ છે.
સાચી વાત છે તારા તારા પાડેલા ફોટા હંમેશા કઈક અલગ જ હોય છે તારા આમાં.
ચોક્કસ પણ અત્યારે તો કોલેજ. ના અનમેન્ટ અને પેલી ટાઈમ મેનેજમેન્ટની ડાયરી લખવાવામાં જ વધો સમય નીકળી જાય છે તને યાદ છે પેલું નાઈન ફિફ એટ ના બળવા. અ વાળું હિસ્ટ્રીનું આ અસાઈનમેન્ટ.
અરે હા એ લગતા લગતા તો રાત પડી ગઈ હતી. પણ એનાથી જન. જનરલ નોલેજ ગણું વધ્યું મને તો જીઓગ્રાફી અને સિવિક્સ. ભણવામાં પણ હવે રસ. પડવા લાગ્યું છે.
મને પણ ખાસ કરીને ભારતીય નાયંત્રણ વિશે વાંચવા પછી ખબર પડી કે આપણી સિસ્ટમ કેટલી મજબૂત છે અઉન્ટિંગ તો આપણો મેઈન વિષય જ છે પણ આ બધું પણ એટલું જ જરૂરી છે.
. છ. તને પેલો એકાઉન્ટિંગ્સ. ફેસ્ટ નો દિવસ યાદ છે આપણે જયારે વોલન્ટિયર તરીકે કામ કરતા હતા અને પેલા અગયારમાં બારમામાં ધોરણ ના છો. માટે ગેમ પ્લાન કરી હતી.
ઉત્સાહમાં હતા અને આપણે જયારે ટ્યુશન ટીચરના બર્થડે પર ક્લાસરૂમ ડેકોરેટ કર્યો હતો એ પણ કેટલી મજા આવી હતી.
સાચું કીધું આવી નાની નાની. ખ. યાદ રહી જાય છે. ચાલ હવે ખરેખર નીકળવું પડશે મમ્મી રાહ જોતા હશે.
હા ચાલ આ ત્રણ કલાક આપણે આખી દુનિયાની વાતો કરી લીધી મજા આવી ગઈ.
મને એક વાત ક તને એકાઉન્ટિંગ સિવાય બીજા કયા વિષયોમાં ભણવામાં સૌથી વધુ મજા આવે છે કારણ કે તું હિસ્ટસ્ટ્રી અને જગ્રફીની. એસાઇનમેન્ટ પણ બહુ ઉત્સાહ. બનાવતે.
સાચું કહું તો મને ઈતિહાસ જાણવો બહુ ગમે છે પેલા એટીન ફિફ્ટ નાઈન નો વિપ્લબ વાંચતી વખતે મને એવું લાગતું હતું કે હું પોતે સમયમાં પહોંચી ગઈ. છ અને સિવિક્સમાં આપણું નાયંત્રણ કેવી રીતે કામ કરે છે એ જાણવું પણ એટલું જ રસપ્રદ છે.
હા મને પણ એવું જ લાગે છે. કોમર્સ લીધું એટલે ફક્ત. આંકડા જ ભણવા એવું નથી આપણી આસપાસની દુનિયાને સમજવી પણ એટલે જ જરૂરી છે જોને પેલા એજ્યુકેશનલ પ્રોજેક્ટમાં આપણે નાના બાળકો માટે. પચાસ માર્ક્સ નું હિન્દી ન પેપર સેટ કરી હતું ને ત્યારે કેટલી મહેનત પડી હતી.
ખરેખર ફોર્થ ધોરણના બાળકોને લેવલનું પેપર કાઢવા એ આપણા પેપર લખ લખવા કરતા પણ અઘરું હતું પણ એનાથી મને એ સમજાયું કે ટીચિંગમાં પણ કેટલી ધીરજ. જોઈએ પેલા બારમા ધોરણ ના ક્લાસમાં સુપરવિઝન કરવા જઈએ ત્યારે આપણને કેવું લાગે કે આપણે મોટા થઈ ગયા છીએ.
હા એ અનુભવ પણ કઈક અલગ જ હતો. અચ્છા તારા ફોટોગ્રાફરની શોખનું શું તું અત્યારે જે પેલા મૂડી અને મિસ્ટ્રીિયસ એડિટિંગ શીખે છે એમાં કઈ નવું ટ્રાય કર્યું.
હા મેં હમણાં જ થોડા અ પ્રોટેક્ટસ લીધા છે એમાં પેલા ગોલ્ડન લાાઈટ અને કાર્ડ સેટોજ વાળો લુક આપવાનો પ્રયત્ન કર્યો છે મને લાગે છે કે ભવિષ્યમાં જો હું અઉન્ટન્ટ બન તો. પણ ફોટોગ્રાફી તો મારો જીવ જ રહેશે.
બહુ સરસ તારામાં એ ક્રિએવિટી છે ચાલ હવે જો ત્રણ કલાક ઉપર થઈ ગયું છે મમ્મી પર ચિંતા કરશે.
હા સાચી વાત છે આ રેસ્ટોરન્ટમાં વાતો કરવાનો જ આનંદ આવ્યો એ કદાચ બીજો ક્યાંય ન આવ્યો હોત જમવાનું પણ સરસ હતું અને વાતો તો એનાથી પણ વધારે.
ચાલ ત્યારે તારા ઘરે બધા. બધાને મારી યાદી આપજે અને કાલે કોલેજમાં વેલા મળી પેલા પ્રોજેક્ટ રિપોર્ટ ડિસ્કસ કરવા માટે.
ચોક્કસ અ.
અ પેલા ટાઈમ મેનેજમેન્ટનુંું શું થયું તે તારી આખી દિવસની દિનચર્યા લખી નાખી પેલો ડિસેમ્બર મહિનાનો જે રિપોર્ટ બનાવ્યો હતો એ.
હા એ અસાઈનમેન્ટ લગતી વખતે મને ખરેખર સમજાયું કે આપણે કેટલો સમય ફોન પાછળ કે નકામી વાતોમાં વેઠવી નાખીએ છીએ હવે તો હું એક એક કલાકનોો હિસાબ રાખતી થઈ ગઈ છું એ ડાયરી રાખ. રાખવાથી મને ઘણા ફાયદો થયો છે.
સાચું કહ્યું તો એ એસાઈનમેન્ટ પછી મને પણ. શિસ્વત મહત્વ નું સમજાયું છે અચ્છા તારા ભાઈ નો બર્થ ડે માટે તે જે આલ્બમ બનાવ્યો હતો એમાં પેલા. ફોટા કેવા સરસ લાગતા હતા મને યાદ છે તે. મમ્મી પપ્પાને ઘળે વળગતા હોય એવા ફોટા પાડ્યા હતા. હવે જોઈને તો મારી આંખો ઓમાં પણ પાણી આવી ગયું હતું.
હા એ ક્ષણ બહુ ખાસ હતી મમ્મી પપ્પાનો સ્પોર્ટ છે એ સપોર્ટ છે એટલે જ આપણે આજે અહી બે શકીએ છે અને હા તને યાદ છે પેલા હિમાંશુ અને અંજલિના લગ્ન ની આપણે જે તૈયારી કરી હતી પેલું અકાઉન્ટન્ટ પોસ્ટર મે બનાવ્યું હતું.
હા ઓ નવેમ્બર મહિનામાં તો આખો એમ જ ગયો હતો કેવા મસ્ત દિવસો હતા પણ હવે તો આ પાછી પરીક્ષાઓ માથે છે તારી તૈયારી કેવી છે.
તૈયારી તો ચાલ્યા રાખે પણ મને થોડી ચિંતા પેલા અકાઉન્ટિંગ દાખલાઓની છે કાલે આપણે કોલેજમાં ફ્રી લેક્ચરમાં સાથે બેસીને એ સોલ્વ કરીએ તો ચાલે.
ચોક્કસ આપ આપણે લાઈબ્રેરીમાં બે સું ત્યાં શાંતિ રહેશે. અને પછી પેલા ટ્યુશન ટીચરના ક્લાસ માં પણ જવાનું છે યાદ છે ને.
હા બિલકુલ યાદ છે ચાલ ત્યારે હવે ઘણું મોડું થઈયું છે તે તું રાતા તારા એક્ટિવા પર સાચવીને જજે.
હા હા સારું.